હલો જય શ્રી કૃષ્ણ.
હલો જય શ્રી કૃષ્ણભાઈ.
કેમ છો તમે?
મ મજામાં તમે કેમ છો?
હા એકદમ મજામાં જ છો પણ અમને તમે જાણો જ છો કે આજના આપણે ઉનાળામાં જે પહેલા હતી ગરમી તે હમને તો ખુબ વધી રહી તમારા ગામડામાં કેવું છે? હમ.
હા એમ તો જોવા જઈએ તો અમારા ગામડામાં હું પહેલા તો શહેરોમાં રહેતો હતો, પરંતુ ત્યાંથી હમણાં ગામડા તરફ પાછો આવી ગયો છે કારણ કે શહેરોમાં એટલી ગરમી પડે છે, અને મારી નોકરીના જે વર્ષ હતા તે પણ પટી ગયા હતા એટલે કે મારા જે બાળકો છે હવે ત્યાં જ રહે છે, અને તો મારી પાસે ઓપ્શન હતો કે શહેરોમાં રહેવો હોય તો શહેરોમાં ને અને જે ગામડામાંનું નાનું ઘર છે, ત્યાં પણ રહી શકું તો મેં ગામડાનો ઓપ્શન સિલેક્ટ કર્યો કારણ કે ત્યાં, આપણે શહેરોમાં શું છે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે જેના કારણે આપણાથી રસ્તા ઉપર બપોરે કે સાંજે નીકળી પણ શકે નહીં. આપડે જો બહાર નીકળવું હોય તો સાંજે અગિયાર બાર વાગે પછી નીકળી શકીએ છીએ, ત્યાં સુધી એટલો ટાફ હોય છે કે આપડા હાથ પર દાજી જાય છે, એટલે મેં ગામડામાં આવી રહ્યો છેું અને ગામડાનું જીવન મને ખુબ જ ગમે છે કારણ કે અહિયાં ચારે બાજુ વનસ્પતિઓ હોય છે, અને ઠંડક પણ સારી એવી હોય છે એટલે અહિયાં મને જીવન, સારું રીતે ચાલે છે અને ખાવાનું પણ જો પૌષ્ટિક આહાર મળી રહે છે, તમારી બાજુ શું છે તમારી બાજુ ગરમીનું પ્રમાણ કેટલું છે હાલમાં
હાલમાં તો હમણાં તો ખુબ ગરમી લાગે છે હું જ્યાં બેઠો છું ચોમાસા વાટકા ત્યાં પણ એટલી બધી ગરમી લાગી રહી છે અને ઘરે પણ બેસે જ નહીં ગર પણ, એટલે પતરાનું એમ ઘર છે જેથી કરીને ઘરે તો બપોરનો ટાઈમ અને સવારનો ટાઈમ તો ક બેસતો જ નથી, એટલી બધી ગરમી લાગે છે એટલી બધી પે ગભરાટ પણ ફીલ થાય છે કારણ કે એટલી બધી, ઉપરથી ત એટ પથર એટલો બધો ગરમાટ નીકળે છે કે ઘરમાં ત્યારે વાળું જ નથી જેથી કરીને મારા જે, ઘરની બાજુમાં સારી વાડી છે ત્યાં હું, આખો દિવસ ત્યાં વિતાવું છું એટલે કે સવારના બપોરના, અને સાંજના સમયમાં તો ઠંડીક લાગે છે થોડી ઘણી પરંતુ બપોરના તો રહી જ નહી શકતા, અને પંખો પણ ચાલુ કરીએ અને ગમે તમ કુલર પણ ચાલુ કરી પણ નહી મેર પડે કારણ, એટલી બધી ગરમી લાગે જેના કારણે બાર જ જે એટલે કે જે વાડીયામાં બેસવુંય એ સારું કેહેવાય, તમારે જે હમણાં ગામ ગામડામાં છે તે તેમાં એટ બરાબર એટલે કે, તે તમારા ગામડામાં બધા લોકો એટલે ગરમીના ટાઈમ પર શું કરે છે એટલે કે બધા બહાર વાડી બેસે છે કે પછી ઘરે એમ.
હા એમ તો જો જઈએ તો ગામડાઓમાં શું છે કે ગરમીનું પ્રમાણ જેટલું વધે તેટલું પરંતુ અહિયાં ઠંડકવા જ લાગવાની છે કારણ કે હવે તો જ્યાં જઈએ ત્યાં આપણે વાડીમાં જ વાડી મળી જશે ઝાડવા હોય છે, વૃક્ષો હોય છે જાત જાતનું વૃક્ષ હોય છે, એને ખાસ કરીને લીમડાઓ ખેતરની પાાળ હોય છે તેની ઉપર રોપવામાં આવે છે, તેથી ગરમીનું પ્રમાણ આપણને ઠંડક બની રહે એટલે ગામડાઓનું જીવન તો મને મજા આવે છે, અને અમારી બાજુ અમુક ઘેરે શું છે કે પતરાશે તો તે પતરાવાળા ઘરમાં શું થાય છે કે બપોરના સમયે આપણે ઠંડક માટે જો પંખા પણ ચાલુ કરી, તો પણ એટલી લુ લાગે છે પવન તો લાગતો જ નથી, અને પછી સાંજના સમયે પણ પતરા એકદમ ટપી જાય છે એટલે બારે એક વાગ્યા સુધી તો ગરમી જ લાગે છે, પછી ઝાકળના કારણે ઠંડે થઈ જાય છે વાતાવરણ ઠંડુ હોય છે, પર તો ત્યાં સુધી તો આપણે ગરમી તો ખૂબ જ લાગે છે, અને ગરમીના એમ રુટુ સિઝન જોવા જઈએ તો ફેબ્રુઆરી મા જેવી ચાલુ થઈ જશે પરંતુ મે અને માર્ચ એપ્રિલ મે અને માર્ચ આ ત્રણ જે મહિના છે, તેમાં ખુબ જ સખત ગરમી પડે છે. એમાં પણ મે મહિના માટે એટલી બધી ગરમી પડે છે કે આપણા જે નદી હોય છે તળાવ હોય છે અને જે આપણા એથી ગટર હોય છે. બધું સુકાઈ જાય છે જેના કારણે પાણીની ઘણી બધી અસર થાય છે, કેટલીક વાર તો અહિયાંયા આપણે અંયા સૂકા દુકાળ પણ પડે છે, સૂકા દુકાળ એટલે શું કે આપડણે અહંયા પાણીની તદ્દન ઘટ થઈ જાય છે એનો ટોટને સૂક દુકાળ કહે છે, અને આ દુકાળ એક બે વર્ષ આગળ પડ્યો પણ હતો એક વખત ત્યારે અમને ઘણી બધી પાણીની સુવિધાઓની અછત થતી, તો અમે ટેન્કરો બોલાવ્યા હતા અને જે અમે પાણી સ્ટોર કર્યું હતું થોડું ઘણું તેનો ઉપયોગ કરતા હતા અને અમે શું પહેલા બાઈક ધોતા હતા અને પછી નહવા માટે જે ઘણું પાણીનો ઉપયોગ કરતા હુતા, તેનો અમે ઉપયોગ ટાઢ્યો અને અઠવાડિયામાં ત્રણ થી ચારજવાર નહવા માટે જણાવવામાં અને પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરી, તમારા બાજુ શું છે તમારી બાજુ આવી કોઈ વાર અછત થઈ છે ને તમારે શું છે પાણી તમને રેગ્યુલર મળી રહે છે કે પછી તમારે પણ પાણીની કોઈ વાર અછત પડે છે?
ના અમારા ગામડામાં પણ આવેય તો તમે કીધું કે આ ગરમીને કારણે બધું નદી છે પછી ખાડીઓ છે તળાવ છે બધા સુકાવા માંડ્યા છે, એટલે કે આજકાલના જે આધુનિકમાં જે ગરમી પડી રહી છે. હમણા બે ત્રણ વર્ષ એટલે, થઈ ને પછી એટલે કે એટલી બધી ગરમી એના કારણે અમારે જે મારા ઘરે મારા ખેતર બધા ખેતર ખાડી જતી ત્યાં પણ પાણી પેલા તો મળી રહેતું બધાને ખેતી માટે, પરંતુ હવે એ પણ ફાફા પડે છે. કારણ કે તમે કીધું કે મે મહિનામાં જુ જૂન મહિનામાં તો પાણી એકદમ ખલસ થઈ જાય છે, અને એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી થોડી ઘણું ચાલે છે પરંતુ મેમાં અને જૂનમાં પછી તોપટી જ જાય છે, જેથી કરીને અમારા ખેડૂતોને ખૂબ મુશ્કેલ અનુભવ થાય છે, એટલે એટલે તમારે જાણો છો કે અમુક કપડાઓમાં અમુક ઘરે એવા, બોર કેવું પેલું કુવા હોય નહીં જેથી કરીને એ લોકો વધારે પડતા આવે ખાડી હોય છે નદી હોય છે, નહેરો હોય છે કે તળાવ હોય છે તેના દ્વારા જ પાણીનું, એટલે કે પાણી ન સગડ કરે જેથી કરીને એ લોકોના ખેતીમાં એ લોકો પાણી પૂરેપૂરું, મળી રહે અને એ ખેતી સારી થાય પરંતુ હવે તે એ પણ એ લોકોને ખુબ મોટી પરિસ્થિતિ ગ ગણાય છે. કારણ કે, ગામડાઓમાં પણ હ તો એટલી બધી ગરમી પડે છે જેના કારણે બધા લોકો આમ, ઘરે પણ રહેતા નથી અને વધારે પડતું એમ બહાર જ બેસે જ છે કારણ કે ગામડાઓમાં તો થોડી ઘણી ઠંડક તો છેજ, અને ઘરે કરતા બહાર બેસવાને એ લોકો પસંદ વધારે કરે છે, અને મારા ઘરના લોકો પણ બધા હમણાં તો, બહારત બેસેલા છે. અને બહાર બેસીને બધા વાત કરી રહ્યા છે કે આજકાલ એટલી બધી ગરમી વધી રહી છે. જેના કારણે આટલું અને મોટી સમસ્યા છે કારણ કે ગરમીનું મોટામાં મોટું, વધવાનું એજ કે આ પદૂષણ છે, કારણ કે પદૂષણ કારણે જ ગરમી થાય છે, અને ગમે ત્યારે વરસાદ પડે છે ગમે ઠંડી પડે છે ગમે ત્યારે આવું ગરમી પણ વધારે પડી જાય, જેથી કરીને પ્રદુષણના કારણે આવું બધું થાય છે, તમારે શું મનય છે પ્રદુષણ ના કારણે થતું હશે ને કે બીજું કારણ હશે?
ના એમ તો જોવા જઈએ તો પ્રદૂષણના કારણે તો અસર થાય જ છે, અને બીજું કારણ એ છે કે આપણે હમણાં શું છે કે આપણો દેશ વિકસિત થઈ રહ્યો છે, એટલે આપણે શું છે કે આધુનિક ટેકનોલોજીને અપનાવી રહ્યા છેએ, પરંતુ આપણે એની સાથે સાથે વૃક્ષોનું પણ જે કરતા હતા તે એને તદ્દન ભૂલી ગયા છે. અને આપણે આધુનિક તરફ તો વળી એ તો વાત સાચી છે અને દેશનો આપડી દેશ જે આપણે જ્યાં રહીએ છીએ ત્યાંની પ્રગતિ થવી જોઈએ એ વાત બી સાચી છે, અને એના વગર ચાલે તે એવું નથી એટલે પ્રગતિ તો થવી જોઈએ પણ સાથે સાથે આપડણે જ્યાં ખાલી જગ્યા પડીલી હોય, જે ફાજલ પડીલી હોય ત્યાં વૃક્ષારોપણ પણ કરવું જોઈએ કારણ કે જો જે અ આપણા વાતાવરણમાં ઝેરી વાયુઓ છે કાર્બન ડાયોક્સાાઈડ, કાર્બન મોનોક્સાાઈડ, મેઠન એ બધા ઝેરી વાયુ છે, તેનું પ્રમાણ વધતું જશે કારણ કે જો આ મનસ્પટી આપણે રોપી હોય, એટલે કે સોડવા રોપિયા હોય તો હુ થાય કે એમના પાંદડા દ્વારા એ લોકો પ્રકાશનું શષણ કરે તો જે હવામાનમાનો જે ‍ ઝેરી વાયુ હોય છે, કાર્બન ડાયોક્સાઇડ તે એ લોકો ખેંચી લે છે, અને આપણને ઓઑક્સિજન વાળુ આપે છે. એટલે ને ઠંડો ઠંડો પવન પણ આપ છે એટલે મને તો એવું લાગે છે, કે પ્રદૂષણ સાથે સાથે આપણ અસર કરે છે, અને આપણે પ્રદુષણ જેટલું કરશું. જેટલા વૃક્ષો જો આપણે વાવીશું અને મેન્ટેન રાખશું, તો જ આપણું જીવન શક્ય છે. ખાલી એમ તો મનુષ્યનું જીવન શક્ય જ નથી કારણ કે હાલમાં આટલી ઠંડી લાગે છે, તો આવનારા પચાસ થી સાઠ વર્ષોમાં તો શું થશે, કારણ કે હાલમાં જોવા જઈએ તો સરકાર દ્વારા એટલા બધા ને આપણા જે આપણા માણસો છે તેના દ્વારા એટલા બધા જંગલો કાપવામાં આવે છે, અને જે આપડા પશુ પક્ષીઓ છે. તેમને પણ એમના દાંત માટે અથવા તો, જે આપડા આપણે એની જે ચામડી હોય છે એના માટે ચંપલ બુટ વગેરે બનાવવા માટે એને મારી નાખવામાં આવે છે, અને ઈલિગલ રીતે એને સપ્લાય આ દેશમાંથી બીજા દેશમાં થાય છે. ખાસ કરીને વાઘના દાંત હોય છે એ બધુંની સપ્લાય ઘણી બધા દેશોમાં થાય છે, અને એ બધું ન રોકવો જોઈએ ને તો પછી આપણા એ જે વાતાવરણ છે. તેનાસટ છે અને જે, ઉનાળામાં ગરમીનું પ્રમાણ છે તે જેમ વધે તેમ આપડા ચામડીના રોગો, ને ઘણી બધી બીમારી થવાની સંભાવના રહીવી છે, એટલે આપણે જેમ મનેમ આ પ્રદુષણ તો અટકાવું જ જોઈએ અને તમારી બાજુ શું છે, અમે તો શું છે કે ગામડાઓ માટે જે પાણીની અછત અનું હોય ત્યારે કોઈ વાર નેરમાં પાણી હોય કે પછી એવો જે તળાવ હોય છે ત્યાં નાખવા માટે જઈ છીએ પછી બંગોરો ખાય છીએ અને કેરીનો રસ તો ઉનાળામાં ખાવો જ જોઈએ, માટે ખુબ જ મજા આવે છે ઘણી બધી મજા મળી તમારી બાજુ તળાવ કે પછી નદી આવી હોય, કે ત્યાંવા નહાવા માટે જાઓ છો?
હા તમે જાણો જોકે ગામડાઓમાં હતો તમે પણ તમારા ગામડાઓમાં પણ નહેરો અને એવું બધુંમાં પાણી આવે છે અને અમારા ગામડાઓમાં પણ આમ તો, પેલા જેટલું પાણી આવતું નહેરોમાં જેટલું મળતો એટલું બધું સાફ પણ નથી આવતું ને એટલું બધું વધારે પણ નથી આવતું, પેલા અમે તમે કીધું કે નહવા જતા અને બધા ત લોકો સાથે પણ જતા હતા એટલે અમુક ટાઈમ કાઢીને, ત્યારે નહવાની ખૂબ અલગ જ મજા ર પરંતુ, હવે તો પાણીમાં પણ એટલું બધું ચોખાઈ નથી રહેલી અને એટલું ગંદું પાણી હોય જેના કારણે એમ ત્યાં નહવવું તે પણ અમારા શરીર માટે સારું ના હોય અને બીજા બધા લોકો પણ હ તળે છે કારણ કે, એ પાણી એટલું બધું ગંડું આવે છે અને એનાથી અમારા જે, એટલે કે પેલા જે એટના પેલા જે નાવા ગઢાર થી પેલા એટલે કે એ લોકોને એ સારું લાગ્યું પરંતુ બીજા દિવસે એ લોકો પડ્યા જેના કારણે એ લોકો હવે તો જાય જ નથી. ણ કે આજે સરકાર દ્વારા જે નહેરમાંને પાણી મોકલવામાં આવે છે. તે પણ અરે એટલું ગંડું આવે છે અને જેના કારણે અમારા ગ આજુબાજુના લોકોને પણ ગમે તેવા એટલે કે રોગ થયા છે જેના કારણે હવે તો સરકારને અરજી કરી અને જે અમારા ગામના સરપંચ છે તેમને પણ કીધું કે આ પાણી એકદમ ગંડું હો છે જેના કારણે બધાને આવું થાય છે. એટલે તમે સુધારો પછી અમે કીધું અરજી કરી અને પછી એ લોકો પાછું જે પાછું પાણી મોકેલું તે એકદમ સાફ અને એકદમ હતું કારણ કે તેમાં એટલું બધું ગમે ત્યાં કચરો નાખેલો હતો. અને ગમે તે દવા ન એવું બધું પણ જોવા મળેલું હતું એટલે કે આવા બધા જે ઉદ્યોગ હોય છે તે જ અમારા જે પેલું પાણી જ્યાંથી આવે તં તેમાં જ નાખી દે છે જેના કારણે અમારા જે ગામડાના લોકોને એ દૂષિત કરે છે અને એ લોકોને પણ વધારે પડતું શરીરને અસર કરે છે. તો તમે જે નહેરમાં ન એકદમ ચોખ્ખું પાણી આવે છે એકદમ.
હા તો જોવા જઈએ તો જયારે મે નાનો હતો ત્યારે અમે નાહવા માટે જતા હતા અને અમારા આજુબાજના ફળિયાવાળા અને ગામના જે લોકો હતા તે પણ નાહવા માટે આવતા હતા અને ખુબ જ મજા પણ આવતી હતી કારણ કે નાના હોયએ ત્યારે જ અમારા પાસે કઈ કામ નહી હોય અને ફ્રી ઘર બેસી રહ એના કર ત અમે નવા જએ તો ખુબ જ મજા આવતી હતી. એ ગરમીનીઋતુ માટે ખાસ કરીને નવાની કલાક જ મજા આવતી હતી ઘરે વળતા પણ કે તરતા નહીં આવડે તો પણ તમે નદી નેરમાં નવા જાવ પણ આમ થયું તો તેની જવાબદારી કળ લેશે આમ ને તેમ ઘરે ખુબ જ દાટતા પણ હતા પરંતુ અમે ગમે. ટાઈમ બ ગાડીને પણ અમે નહાવા માટે જતા હતા મે ખુબ જ મજા પણ આવતી હતી. ને તેરે પાણી શું છે કે એકદમમ ચોખ્ખું આવું હતું ને ત્યારે અમારે એની નહેર પણ કાચી હતી એટલે કે આજુબાજુ દિવાલ જેવી કરવામાં આવી ની હતી પરંતુ હાલમાં નહેર પણ પાકી થઈ ગઈ છે. અને મેં પણ આટલા વર્ષ પછી શહેરથી ગામડા તરફ આવ્યો છું. તો મેં પણ જોયું કે અહીંયા પ્લાસ્ટિક ન ઘણું બધું અંદર નાખવામાં આવે છે. અને કેટલાક શ્રદ્ધાળુ લોકો પણ એવા છે કે તેમાં ફૂલ નાખે છે. અને કેટલાક આમ ભગવાનમાં એવું બધું માને છે કે એ લોકો ટેલ એવું લાખે છે. એ બધું નહીં કરવું જોઈએ એને કારણે પાણી પ્રદુષણ હોતું જશે અને ઉનાળાનું ઋતુમાં જો પાણીની અછત અનુભવ હશે તો એનું સોલ્યુશન કરવાનું ખૂબ જ મુશ્કેલી પડશે એટલે આપણે આ જે ઉનાળાની ઋતુ વિશે વાત કરી એ તો સાચી જ છે. અને આપણે વૃક્ષારોપણ તો કરવું જ જોઈએ તમારે શું કેવું વૃક્ષારોપણ તો કરવું જુએ. તમારુ શું કહેવું જરૂરી છે. ને ઉનાળાની ઋતુના ગરમીનું પ્રમાણ ઘટાડવા માટે.
હા વૃક્ષારોપણ તો ખુબ જરૂરી છે. કારણ કે તમે કીધું કે વૃક્ષારોપણને લીધે ઓક્સિજનનું પ્રમાણ વધે છે. જેના કારણે વાતાવરણ ઠંડુ રહે છે. અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે છે. જેના કારણે લોકોનો શ્વાસ લેવામાં પણ તફલી એટલે કે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધે રહે શ્વાસ લેવામાં તફલી પડે છે જેના કારણેને શરીરને નુકસાન થાય છે. પરંતુ ઓક્સિજનનું પ્રમાણ વધે તો એમના માટે પણ સારું છે. અને આપણે જેટલા વૃક્ષ રોપે તેટલા આપણા માટે સારું જ છે. સારું મળે કોઈ વાર આપણે બીજી વાર વાતચીત કરીશું.
હા ચાલો.